હલો છો કેમ છો? મજામાં છો?
કેમ છો? મજામે છો? તમે ક્યાં કર્યા અચ્છે શું
હલો
તમે શું
કેમ છો?
તમે શું નામ છું? મજામાં છો?
હલો
તમારું નામ શું છે?
મારું નામ ભાવના. શું કરો છો? હલો
અમે કામ કરુંછું. કામ કરું શું.
આપ મેં કામ કરું છું. કરું છું.
તમે શું કરો મેં કામ કરું છું તમે કઈ કરો છો?
હલો- -
હા શું બોલો શું?
હલો.
આસું?
હેલો.
હ ચો- -
મેરી બાત સુનોો મારી બાત સાંભળો હેલો.
હા સાંભળો શું હા શું- -
તમારું નામ શું છે?
મારું નામ કલક છે
હલો.
મારું નામ કલક છે. હું કામ કરું છું હ કામ કરું છું?
શું શું કામ?
મેં જોબ કરું છું હું જોબ કરું છું.
પજ હ ક્યાં કરો?
હ મેં જોબ કરું છું આપપા કા કરો છો તમે કા કરો છો?
હું જોબ કરું છું ક્યાં કરો છો જોબ?
હ પાર્લર કે જોબ કરું છું હું પાર્લર કો જબ કરુ છું.
ઓ અચ્છા અચ્છા અચ્છા.
હમ પ્છિમ પછયો- - તમે શું કરો છો તમે ભૂખ લાગી છે?
હજ હમ. કઈ- - શું કરો છો. હલો- -
તમે બહુ સરસ કામ કરો છો. તમે બહુ સરસ કામ કરો છો. મા અમદાવાદ આણીઓ બહુ જ સફા- -
મારે તમારી જોડે વાત વાત- - કલની છે હેલો- -
દિઓ- - સોચો -
મારે તમારી જોડે વાત કરની છે.
સૂચો- -
મને મને થાપોદો ને- - સા આપો- -
હા શું?
હલો મને- - છાપું આવનું છાપુ આનું
હા.
હલો- - મને છાપો આપો છાપું આપું.
અહીયાં આવશું છાપ એટલે જાવશું અહીંયા આવો છાપો લઈ જાવ છું
હા. ઓકે ઓકે ઓકે આવું છું આવું છું.
ઓ ગાવ મે અભી- હું ગાઓમાં છું ગયા છું જેમાંને આજ બઉ જ સરસ ભણ્યો છું
હા ઝીમડા ગયા ક્યા આપ
હા શું?
અચ્છા.
હમ્મ.
ઓર કાઈ ઓર્યું તર
બસ અચ્છો શું શું અચ્છો હોરહ્યો શું?
અચ્છા જીમડા મને નથી ખબરથી
હા શું સબ કુછ આયા શું સપતર ને દિવસો પાંચમ દિવસો જોવા જયા છા
અચ્છા સર
હ હું આપણા આવું છું હે
હા શું શું શું
હે
શું?
હું અબાર હું હમણાં આવુ છું હે
હા શું
હા છાપા લેવાનું ઠીક હે
હા માને અમદાવાદ રવા બહું જ સરસ લાગ્યો છે અમદાવાદ ઘણો ઘણો સ સરસ લાગે છે એવુ ગુમાતો જગ ઘણો જ છેવે છે તમને તો અતા ગુમાકા કા જગા છે કે એવું કોઈ છે જ નહી.
હમ્મ.
શું?
હા સહી છે. હોર સારું છે.
હા હા જાર્યો છે આપડે
હા.
ક્યાં જાઓ છે ઉધયપુર જાઓ છે.
હા ઉદેપુર ચાડે છે ને આપ આવો છે કે
હા શું?
હા સેલ લાગ સેલ સીલ લાગ રે સેલ સાડે સાડયા સો
શું?
હમ્મ ઘણી ગજબ ઘણી જોરદાર જોરદાર સાડિયા છે મસ્ત ઓ સસ્તી ભી હે બહુત જોરદાર
શું છે?
હમ્મ છે હમ્મ.
અછો વેતો અછો લાગે ને છો.
હા આછો છે ન ઘણો આછો છે સાાળયામાં ઘણો ઘણો આછો આચી ઘણી ઘણી આછા આચી સાડીયા બહુ જ મોસમ ઘણી આછી સાડીયા એ
હા શું?
હમ્મ.
કબા જાવા છું.
બીસ દીન બાદ બીસ દીન બીસ દિન બાદ
શું છે? બસ જ જાવ છો બાળકોસું જાવ છું.
બસું
હા શું હા બસ શું બસ શું અછો લાગે છે. શું વાકસુ ધુ ગમે હારે છો બાકી જવા કે ઈચ્છા છે ન આવે છે.
હમ.
ઓર
તમે કઈ હોય રહ્યો છે?
તમારે ઘરે કઈ ભણાયો છે?
હ ચપાતી બનાય છે ને ખમણ સ સાંભકું શું બનાવશું
અચછા
હા હસો
હમ
જોબશું આજશું કામ શું બસ ખમણ મણાવશો
હમ
કમણ ઘણું જોરદાર લાગે શું બધા ચટના શું વણાવો છો બ્ડયા લાગે ફેવટ વેગે શું ખમણ એક બાર ખાયો ઓછો લાગે છે. આ બાબ આ વખત છે છે શું? તમને ક ભણાવશુ
આ રોટલા બનાયા છે, એને ઓલ બજાર શું લાયા છે. હ જલેબી ને ફાફડાની એ તો સુગ પહી રોટલી જ બનાય બનાયો છો.
હા સરસો કો સરસો ઘણો આછો લાગે છે.
હા ઓર હુંક
હ શું અછો હો રહ્યા શો
અહિયાં આવો છે, ક્યા
હા આ કિતાબ પડે છે સાડા યા કિતાબો પડે છે. એ કાર યા કેતો પડે છે.
દોસો કો દોસો ઢાઈસો તીનસો ચારસો જસને લાવો વસાને પડ જ ને પડો પાંચસો છસો આઠસો હજાર
હા ઘશું પેલા શું સાવે છે, હકી ફુલકી ગરમીયા બા હા કેસ આવે શુ બાજ તો ઘણું બહુ જાગે ને હારે
હા તો તો દોસો મલ જાવે દોસો ઢેસો તક
હમ્મ
હમ્મ ઓર
ઉદયપુર કાહજ જ કાં લાગે છુ.
હ હાલદા સિર તીમે લાગજો ને છે.
અછુ
કાના સાડે પે
હા શું છે.
ઘણા જોરદાર ઓફર લાગરયો ઓફર પે ઓફર ઓફર પે ઓફર સાળીયા બી દોસો દોસો રૂપિયા મે કઈ મોસ મસ થાળ્યા છે. કે હમ ઘણી આચી આચી સાડી આ છે.
સહી વાત છે.
હમ્મ
સર સૂટસો પેનસો ને શકાશો શું આપ શૂટ લાવો સાડી લાવશું
શૂટ આપડે શ આપડે સાડી લે આજો કે સૂટ લે હ
હા શુ
ઠીક છે ઠીક છે.
જેમ વણાવ છુ, જેમ ખાાવ ખાવ છુ. જેમર ખાવ શું ક્યા
હમ્મ
હા અસ